હા અવાજ આવે છે મારો?
આવે છે આવે છે.
હા કેમ છો?
બસ સરસ સરસ.
અરે બસ નહી કઈ. નહીં મારે તો છે ને તમારે ખાસ એના માટે પૂછવાનું હતું. કે હવે મારો એવમ વિચાર હતો કે તમે ટીચર છો સ્કૂલમાં. તો, શું તમે મે ટ્યુશન પણ કરાવો છો? કારણ કે મારે છે ને બે જણા પૂછતા હતા, અને મને પોતાના છોકરા માટે પણ તમારે ખાસ કરીને પૂછવાનું હતું, કે જો તમે ટ્યુશન કરાવતા હોય ને, તો હું તમારી પાસે એને મૂકું. તો આમ તો જોકે અત્યારે તો હાલમાં નાનો જ છે પણ હવે મને એવું લાગે છે કે કદાચ એને ટ્યુશનની જરૂરત પડશે. અત્યાર સુધી તો એ મારી પાસે જ ભણતો હતો, પણ હવે મને એમ લાગે છે કે મારે એને ટ્યુશન કરાવવું પડશે. એટલે તમે શું તમે લઉ છો ટ્યુશન, કે મારે જરાક પૂછવું તું તમારે એમ.
ના, હું ટ્યુશન હવે નથી લેતી, પહેલે લેતી હતી. કેમકે છે ને, અ ટ્યુશનમાં મને બે કે ત્રણ વખત થોડો બહુ ખરાબ અનુભવ પેરેન્ટ્સ લોકના થયા છે. એટલે પછી મેં બંધ કરી દીધા. કે ટ્યુશન પર હવે પેરેન્ટ્સ લોકની છે ને બધા પેરેન્ટ્સ લોકો વર્કિંગ થઈ ગયા છે, એટલે એ લોકોની અપેક્ષા એટલી બધી વધી ગઈ છે, કે ટ્યુશન પર મુયકા એટલે બધી જવાબદારી ટ્યુશન ટીચરની થઈ જાય છે, એવું એ લોકો ન માનવું છે. અને ખાસ કરીને છે ને આ જે નાના છોક રા હોય છે ને, વન ટુ ફિફથ કે સિક્સ્થ લગીન ના, તેની જવાબદારી પેરેન્ટ્સ લોકો લે બો લેતા નથી, અને બધું ટ્યુશન, કે ચાલો અં ચારથી છ ટ્યુશન મૂકી દીધો, એટલે બધ્ધુ એટલે બધ્ધુ ટ્યુશન ટી ચરે જ કરાવવાનું. એ વસ્તુ ખોટી છે. ટ્યુશન ટીચર બે કલાકની અંદર કરાવી કરાવીને કેટલું કરાવે? એ તો એના તરફથી બધું કરાવશે, પણ પછી થોડું તો મા બાપે બી મહેનત કરવી પડે ને? નહીં તો તો કેવી રીતે ચાલવાનું? અને બીજું કે, અ કમ્પેરિઝન પણ હવે ટ્યુશનની અંદર બધું બો થઈ ગયું છે, કે આ ટ્યુશનની અંદર આટલા છોકરા બેસાડે છે, આટલી ફીસ છે. એટલે પેલ્લે કેવું કે મને મજા આવતી ટ્યુશન લેવાની કે પેરેન્ટ્સનો બી સાથ સહકાર હતો, અને કોઈ જાતની મગજમારી નઈં હતી. પણ હવે જેમ જેમ અ લોકો પોતાના ન્યુક્લયર ફેમિલીમાં એકલા હોય છે છોકરાઓ, અને પોતે જોબ કરતા હોય એટલે ક કોઈ સા ચવવાવાળું નહીં હોય, એટલે એ લોકો ટ્યુશન મોકલી આપે છે. અને પછી એમ કે બધી જવાબદારી ટ્યુશન ટીચરની. એ વસ્તુ ખોટી છે. એટલે અવે ટ્યુશન લેવું થોડું અ શું કેવાય માથાકૂટવાળું થઈ ગ્યું છે, તો મેં બંધ કરી દીધા છે.
આ તો તમે બહુ સાચી વાત કીધી. પણ અવે છે ને બેન, એટલું બધું આનું ચલણ થઈ ગ્યું છે ને, તમે માનશો નહીં. મેં છે ને હમણાં તે દિવસે જ એક હોર્ડિંગ વાંચતી હતી, જેની અંદર લખેલું હતું કે હવે છે ને દરેક સબ્જેક્ટના અલગ અલગ ટ્યુશન આપવાના. પેલ્લા એવું હતું, કે ચાલો આપણે ટ્યુશન મૂકતા બી હતા ને તો બધા સબ્જેક્ટ એક જ ટીચર લેતા, અને કરાવી દેતા. હવે તો એવું છે ને કે દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ટ્યુશન. અને આ બધી તમે સાચ્ચી વાત કીધી, કે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે ને, કે હમણાંથી જ મા બાપને છે ને પોતાના છોકરાઓને છે ને, એમ સમજો ને કે કલેક્ટર બનાવી દેવા છે, કાં તો એમને ડોક્ટર એન્જિનિયર બનાવી દેવા છે. એટલે એકચુલી એ લોકોની છે ને મનોકામના તો એ જ હોય કે મારો છોકરો કાં તો ડોક ટર બને કાં તો એન્જિનિયર બને, કાં તો બહુ મોટો સરકારી ઓફિસર બને. તો તેની તૈયારી એ લોકો છે ને બચપનથી જ કરાવવા માંડી ગ્યા છે. એટલે એવું મને એમ લાગે છે કે એક જાણે કોઈ સ્પર્ધા ચાલતી હોય ને કે જેની અંદર બસ આમ ટ્યુશન પર મૂકી દો અને ટ્યુશન ઉપર મૂકીને પછી એમ નહીં કે એક ટ્યુશન. એકથી બીજા ટ્યુશન, બીજાથી ત્રીજા ટ્યુશન, એટલે છોકરું આખ્ખો દિવસ, અડધો દિવસ સ્કૂલમાં જાય ને બાકીના દિવસોમાં ટ્યુશન જાય, એટલે પછી એને ટાઈમ તો હોય જ નહીં, કે અ એનો ટાઈમ અ પરિવારના લોકો સાથે વિતાવી શકે. કાં તો, કે ચલ ભાઈ પોતાના દોસ્તો સાથે કંઈ રમી શકે બાર, કે કંઈ કરી શકે, કે પોતાના માટે કંઈક વિચારી શકે કારણ કે પાછું આ બધી જગ્યા પર, હવે છે ને ટ્યુશનનું નામ બદલીને ક્લાસીસ થઈ ગયું છે. હું જ્યાં જોઉં ત્યાં નહી ત બધે એટલા બધા કરિયર ઇગ્નાઇટ ક્લાસીસ, ને બ્રિલિયન્ટ કોચિંગ ક્લાસીસ, ને બધા છે ને ક્લાસીસનું નામ આવી ગ્યું છે. અને મેં ઘણા હમણાંના ક્લાસીસોમાં એવી વસ્તુ જોઈ છે કે છોકરાઓને પેરેન્ટ્સને લોભાવવા માટે છે ને બધી રી રીસરની સ્કીમો પણ કાઢેલી છે જેમ કે છે ને ઘણા ક્લાસીસના અંદર છે ને પોતાના પોતાની પબ્લિસિટી કરવા માટે છોકરાઓને બેગ બી આપવામાં આવે છે બધી સ્ટેશનરીઝ પણ આપવામાં આવે છે અને આખું જાને પેકેજ સિસ્ટમ જેવું નીકળી ગયું છે કે જેવું આખું એક પેકેજ જ જેમાં આપડણે ફરવા જાય ત્યારે કેવું પેકેજ હોય તેવું આખું પેકેજ જ આપે કે આટલા પેકેજની અંદર તમારે એની અંદર તમારે આ વસ્તુ ફ્રી મળશે અને એની સાથે તમારા આખા વરસના અંદર તમારે ને ફીસ પણ એવું જ છે કે ભાઈ પહેલા તમારે આટલા ભરી દેવાના ને બાકીના પછી તમારે આટલા ભરવાના ને ઘણા ક્લાસીસ તો છે ને પેલા જ એડવાન્સમાં ફી લઈ લે છે પછી ભલે તમારા છોકરાને ફાવે કે નહીં ફાવે ટ્યુશન કે ક્લાસીસ તમારે એમાં જ કન્ટિન્યુ કરાવવાનું એટલે તમારે મને સાચું કું ને તો હવે આ બધું છે ને એક બિઝનેસ ચાલતો હોય ને તેવું મને લાગે છે
હા તમારી વાત એકદમ સાચી હું તમને એક સાચી વાત કહું કે આ તો એક્સપિરિયન્સ માંથી હું તમને કહી રહેલી છું કે જે ટીચર લોકો સ્કૂલની અંદર જેટલું કમાતા નથી તેનું ત્રણ ઘણું એ લોકો વધારે ટ્યુશન ક્લાસીસમાં કમાય છે એટલે પછી આ ધંધો એટલે એકદમ બિઝનસ જ થઈ ગયું છે ટ્યુશન ક્લાસીસ કે જ્યાં એ લોકો મા બાપને તમે જેવું કીધું કે બધી સ્કીમોને એવું બધું આપે છે પણ તમે એક વસ્તુ વ વિચારો નાના છોકરા ન કે જે છોકરો ધરમપુર રહેતો હોય અને સવારો સવારે સાડા છ વાગ્યાનો ઘરેથી નીકળ્યો હોય અને ત્રણ વાગે એ ઘરે પહોંચે છે પછી આપડે એને પૂછી કે તું શું કરે છે તો એમ કે કે હું નાસ્તો કરીને પછી હું સાડા ત્રણ ચાર વાગે ટ્યુશન જાઉં છું અને પછી ચાર થી છ મારા ટ્યુશન હોય છે ને પછી હું ઘરે આવીને સ્કૂલ નું અને ટ્યુશન નું હોમવર્ક કરું છું તો તમને શું લાગે છે કે સાડા છ વાગ્યા નુ જે છોક છોકરું બચ્ચું ઉઠયું હોય અને આખો દિવસ ધરમપુર એટલે પચીસ કિલોમીટર દૂર છે એ પાછો આવે જાય તો એની કેપેસિટી હશે એ ટ્યુશનની અંદર બે કલાક ભણવાની અને એની પાસે નથી રમવાનો ટાઈમ આ આપણે નાના હતા તો આપડે તો કેવું આપડ કેટલી બાર રમતા અને આપણા ફ્રેન્ડસો સાથે મજા કરતા એ બધું તો આજકાલના કોઈ છોકરા કરતા જ નથી મા બાપ પણ પેરેન્ટસ મિટિંગમાં આવે છે ને મારો છોકરો તો આ ટ્યુશન માં જાય છે આ ક્લાસીસમાં જાય છે બસ એ લોકોને એમ જ છે કે અમે ટ્યુશનમાં મૂકો અમે મોટા ક્લાસીસ માં મૂકી દીધો ને એટલે હવે એક ફેશન જેવું થઈ ગયું છે કે હા છોકરા લોકો ટ્યુશન જાય છે અને બીજી વાત કે આ એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે ફોનિક ક્લાસનો તમને ખબર છે આપણા અહીંયા જે ફોનિક ક્લાસીસ ચાલી રહેલા છે જે નર્સરીના છોકરાથી તે સેકન્ડ સ્ટેન્ડર્ડ ના છોકરા લોકોના ખાલી લઈ છે અઠવાડિયામાં બે દિવસ જ અને એની ફીસ કેટલી છે પચીસ હજાર રૂપિયા એની ફીસ છે તમે માણી શકો એક નર્સરી છોકરું બે દિવસ માટે જાય છે અને તે પણ એક જ કલાક માટે અનેની પચીસ હજાર અને લોકો જે મોટા ઘરના ડો ક્ટર અને એન્જિનિયર લોકો જે છે ને તે લોકો તો આખા ને આખા એ લોકોના સ્કૂલ ના જે ક્લાસીસો છે ને ત્યાં એ તે એની પાસે જાય છે એટલે આ તો છે ને ખાલી એક એક મૂલકુંને એટલે મારે પણ મારા છોકરા ને મૂકવું છે એ એક નવો ટ્રેન્ડ બની ગયો છે આપણા વલસાડ ની અંદર બી અને મોટા સિટીઝની અંદર તો બહુ વધારે થઈ ગયું છે એટલે આ બધું તમે પણ જો ટ્યુશન મૂકો ને તો એવા જ ટીચર પાસે મૂકો કે જેની પાસે ઓછા છોકરા હોય અને તમારા છોકરાને પર્સનલ અ ટેન્શન આપી જાય આપી શકે
સાચી વાત છે મરે પણ હવે એવું જ લાગે છે કે મારે કઈક આનો વિકલ્પ શોધવો પડશે પડશે કારણ કે જે રીતનું હવે આ બધું વધી રહેલું છે ને કે આમ મને હવે એ ચિંતા થાય છે કે હવે કેવી રીતે કરવાનું અને તમારે એક વાત કહું ને કે એટલે મને આમ ઘણી વખત એમ થાય છે હું મારા છોકરાને હું કાયમ જ પૂછું કે તમે મેં કાયમ જ પૂછ્યું કે શું તું તને ક્લાસ સ્કૂલમાં ટીચર નથી સમજાવ તા કે તમે તારે ટ્યુશનની જરૂર પડે અને એવું કેમ તો એ એવું કહે છે કે ના મમ્મી મને સમજ તો પડે છે તા પણ મને હવે એમ છે કે કોઈક જયારે હું ક્યાંક અટકું તો હું કોને પૂછું એટલે એવું એ મને કહે છે ઘણી વખત એટલે મને ત્યારે એમ થાય છે કે હવે ટ્યુશનની જરૂરત પડશે અને ટ્યુશન હવે તો છે ને બેન એવું થઈ ગયું છે ને કે ઓનલાઈન બી તમે જો ને તો એટલા બધા ક્લાસીસો બધા ખોલીને બેસેલા છે ને કે પેલા તમે આ જો તો ફિઝિક એલેન છે, એ ઉપરાંત બી બીજા ઘણા બધા પ્રશાંત કિર કરીને કોઈ એક છે, જે જે ક્લાસ જે ઓનલાઈન વિડીયો મારા છોકરો જોય છે, બહ સરસ કરાવે છે નો ડાઉટ, પણ એકમ કહે ને કે આખું, હવે એના અંદર બી તમારો સ્ક્રીન ટાઈમ તો વધી જ ગયો, એટલે આવીને તો ફોન પર તો એ જ જોવાનું, એટલે એ બધું પણ અત્યારે બહુ ટ્રેન્ડમાં છે, એટલે હું છોડી છે ને મૂંઝવણમાં જ હતી, કે હું એને પર્સનલ ટ્યુશન પર મક કે આવી રીતે કોઈ ઓનલાઈન કરાવી દો, કેમ કે ઓનલાઈન ના અંદર પણ છે ને, આજ વસ્તુ છે કે ભાઈ આવીને પછી એ મોબાઈલ લઈને બેસી જાય અને મારે પછી એના ઉપર કન્ટિન્યુ વોચ રાખવો પડે, કે ભાઈ એ મોબાઈલ પર ક્લાસીસ જ ે કઈ બીજું તો નથી કરતો ને, એટલે આ બધા ટ્રેન્ડ પણ છે ને અત્યારે બહુ જ ચાલેલા છે, એટલે પછી મને એમ થયું કે તમે, રાઈટ પર્સન છો કે હું તમારે પૂછું, અને તમે મને બી ઘણી એવી સારી આના માટે, માહિત થી આપી અને મને અ મને આના પર ઘણું એવું જ્ઞાન આપ્યું કે જેનાથી, મને હવે એમ થાય છે કે ના હું સાથે બેસું મારા છોકરાના, અને હું બધું કરું, બરાબરથી કે એની જોડે વાત કરું, કે ભાઈ તને હવે સેમા ઇન્ટરેસ્ટ છે ને જો તું ઓનલાઈન કરવાનો હોય, તો તારે સિન્સિયરલી કરવું પડશે પછી એમ ના થાય, કે ભાઈ કંઈક ડિસ્ટ્રેક્શન નું આવી ગયું, કે ભાઈ કઈક એક પોપઅપ આવું નોટિફિકેશન આવ્યું ઇન્સ્ટાગ્રામ નો ને તમે ઇન્સ્ટાગ્રામ ખોલીને પછી જોવા બેસી ગયા કે કોઈ ગેમનું અપડેટ આવ્યું તો તમે ગેમ ખોલીને બેસી ગયા, એટલે આ તો છે ને મારી બી એક ડ્યુટી વધી જશે જો ઓનલાઈન ક્લાસીસ જશે તો, ને ઓફલાઈનમાં તમે જે કીધું તેમ, એ બધું પણ ચાલી જ રહેલું છે, એટલે ચાલો હવે હું કઈક ડિસિઝન લઉં. અને તમારી જોડે વાત કરીને મને બહુ મજા આવી, પાછા આપણે કોઈ વાત કરશું કોઈ ટોપિક ઉપર.
ચોક્કસ ચોક્કસ આવજો.